હલો.
હ.
હલો.
હલો.
હા બોલો શું કરો તમે
ખાઈ પાણી પી થ તને
હ હું પણ બેસેલી છું અહિયાં
તમે જતા
હા હા જયમન્ટો તમે
ના મારું બાકી છે
હમ
હંગ વડાપાવ
હા
કેલેસ્ટલે ક વળા ઓફર ગયો હતો
હમ હમ
વડાવા ભ બ્રાન્ચ છે ને
હમ હમ
હાઈવે પર બહુ મોટી ભ્ર
હમ હા
એટલે સારું લાગેને કારણ કે ત્યાં સાંધા ભજીયા પણ લોકો છે પચીસ રૂપિયા ન બના છે બેઓ થજ તો ર અને પ્લેટ પ બ ઓર્ડર થું
હમ
અને બે બના તો બ બના છે પણ કામ લ કાગે પ
અને છાસ
ખાસ શ બધ ચીકી
હલો
હા
રા કે એમ જોરથી બોલો ને એટલે અવાજ આવે છે પણ હજી જોરથી બોલો એમ
ના બજ બના
અચ્છા હા
ચારો પડટલે દસોની એ વ
હમ હમ
કોઈ ત્યાં છે ટેબલ છે મોટી ટેબલ છે સિંગલ ટેબલ પર છે બ ને તે પણશે પ એક વાર આપ વારી આપટ હ
સારું
એટ તમને આિવસીધું
હમ હમ
રટન આપ કરી
હમ બીજું તમે શું કરતા છો.
એ ગવર્મેન્ટ એક ક
તો
ગવર્મેન્ટ ધ
હા એમ મેં શું કહું
હ
એમ મને એમે તમે બાલ્કનીમાં છો.
હ
તો બાલ્કનીમાં જ‌ઈને વાત કરો.
હા બેડરૂમમાં છે
અચ્છા હા તો જરા કેમ હજી જોર થી બોલે અવાજ તો આવે છે. પણ અજી જોર થી બોલાય.
હા બોલ
હા બીજું તો કઈ નહી અમ બસ આજે ભાઈ ની બર્ડે હતી તો અમે કેક વેક બધું કાયપુ. પણ એની તબિયત ખરાબ છે એને તાવ છે.
બરોબર
હમ હમણા વેદર ચેન્જ
જમ શ બ
જવામાં હું આજે અ પુરી શાક બનાવેલું હતું ચણા નુ શાક. પછી ખીર બનાવેલી હતી પેલું સેવઈ વાળી ખીર ચોખા વાળી ન‌ઈ સેવાઈ વાળી આવે ને તે ખીર બનાવેલી હતી અને અને ભાત હતું અને સેલેડ હમ ખીર મમ્મી હા
બોલો
મે એમ કહેતી હતી કે ખીર છે ને મારી મમ્મી વધારે સારી બનાએ મામી કરતા હું છે ને મીઠું જ પેલું ખાંડ હોય ને તો ઓછું નાખું મારી મમ્મી કે કોઈ પણ મીઠી વસ્તુ બનાવે એમાં ખાંડ તો વધારે જ નાખવાની પછી ઓછું ને એ બધું ના કરાય મે કીધું કે મેમે ઓછું ખાવ ને એટલે ઓછું ના ખાવ તમે કહી કે ના આ મીઠું બનાવ ત્યારે ત્યા પરફેક્ટ શકવા નહી તો પછી મજા નહી આવે મીઠા
હા બરાબર
હા હા બોલો તમે
વાનું
અચ્છા તો ક્યારે
એકવીસ ને બાવીસ તારીખે જવાનું છે અમદાવાદ.
હું હું
અમે અમદાવાદની ટિકિટ કરાવી લીધી
હમ હમ
પણ ખાલેવા ર
હ તો બેગ તો આય આપણું જે નોર્મલ બેગ છે જ ને કેમકે વધારે દિવસ
હ બે દિવસ મીન્સ કે હવે બે દિવસ છે કપડા બરાબર ફોર્મલ પેન્ટ એક જ પેરા બરાબ એક જ પેન્ટ પે પરી લેવા બે દિવસ બરાબર ત્યાં ફરવા માટે એક જોડ ને ને એક બે ટીશર્ટ ત્યાં ફરવાની જોડી ફડી ત્રણ જોડી ને યદી ટોવેલ ને બ્રશ લઈ જવાનું હનબી હ એક્સ્ટ્રા એરી ચાર્જરે
હમ
એ બી કરી લે ઘર અ નવ લવા ત
હમ
બીજું
હ મેં શું કેતી કે ત્યાં ને કે બધું બરાબર હશે ને
હા બરાબર છે સિટી મેડનેટવર્ક
હા એ કેમ કે એક વાર ગોવાવામાં ક ના હતું તો બધા પાગલ થઈ ગયે કે કાં છે કાં છે એમ પૂરે સવાર થી રાત સુધી ગોવામાં
તો પછી જગ્યા પણ એવી થઈ ગયા છે.
હા એજ નની પણ એમ લાગે ને આવી જગ્યામાં અને પછી નેટ બંધ થય તો બધા વધારે કઈ ઊંધું
વા સારી ગણ
હા હા એ એ તો પછી ખબર પડે હતી અને પછી બીજું શું કે દિવસે હું કે જયારે કોઈ આપડણે ઘર વાળા ફોન કે બધું કરે અને આપણે સ્ટેટસ મકતા હોઈએ ત્યારે એમ એ આપણને શું ખબર કે સિનસ તો પહેલા મૂકેલું છે પછી ને ચાલ છ ત્યારે પોતે જ રખાઈ જાય એવું હોય ને કોઈ કઈ વાર તો એમ કેય ગર છે એ બધું એવું લાગવા લાગે પછી
સાથે પણ આરી ઘડી જવા પ
હમ
ક્યારેજીને ક સમજેલા
હમ હમ બરાબર કઈ નહી તો તમે હવે ફરો બીજું તો એમું કઈ નહી કે ફરવા તો તમે ફરી શકો છો પણ એમ જ
હ પણ હા હવે ખબર નહી અમદાવાદમાં પણ નહી નેટવર્ક કોઈ તોઈતીવાય ન
હા
હોટેલમાં રવાનું છેલમાં ન આવતું હોય
છે ત્યાં તો હશે જ ત્યાં એવું કઈ નથીલા ના એવું ભાના હોયછ
ના વાતાવરણ કેવાય ને હોટેલમાં કોઈ દિવર્ટ સિટ થ ના ભાઈું
કઈ નઈ નેટવર્ક ની હોય તો કોલ તો થાય જ
હા પણને કોલ માટે નેટવર્ક કરું
અચ્છા એું છે
હમ
એવું નહ થવા જોઈએ
ના
ના ના ના એવું ના પછી મમ્મી લોકો ટેન્શન માં આવી જાય ને
મમ્મી લોકોને તો કઈ કેન્ બીજા લોકો ને પેલાન્
હા
મમ્મી તો પણ તો ના થાય
અચ્છા પણ નેટવર્ક હશે જ ના એવું કઈ ટેન્શન ન વધારે જરૂર નથી હો
હ
હમ
હ તો કઈ દ નથી તો
એમ તો કામ ન હોય તો તમે જોઈ જશો શું કામ છે બધું લોકેશન તો હોય જ અ મમ્ી લોકો પાસેસે
હા મમ્મી લોકો પાસે
હમ પણ હવે હોટેલમાં કામ જ કરે છેીએ તો સારું એમ કામ કરે
હા ફ્રી ટાઈમ બપેન્ હોટેલમાં થોડી જોવાનું
હમ એતો છે એવું બધું ના બોલે પછી મેં મમ્મી ને કહી
હમ
હમ
મમ્મી અમ્પાને શ વિચારે છે જેવ તો હમે વિચારતા
હા એજ મારા વિ વધારે જ વિચારતા હશે એ
હમ એલે મારા કરતા વધારે એમનો ફોન આવશે તમને
હા બાપુત છે બીજ ક અચા
બરાબર તો એવું હતું ને જો કામ ન હતું તો તમેમ અમદાવાદમાં ફરી પણ લેતે ને એકદ સાજી રોકાઈને
ના ના હવે ત્યાં ટ્રેન નું કેવું છે સાડા નવ વાગે સ્મિને પાત્ર કે પતી જ એવું
હમ હમ
તો ભાઈ પાંચ વાગ્યા પછી તો ફનું છે ને
હમ હમ હમ
હમ મ લ
કઈ નહી તો હોય એ એમ ફર શાંતિથી ધ્યાન રાખો ને તમારું કામ જ કરો બીજું તો શું આજુબાજુની ચિંતા ના કરતા એટલે બહ પંચાયત ના કરતા
કોઈ બોલાવે તો પણ ધ્યાન નહી આપવાનું ત્યાંના લોકો શું નવરા હોય એ આપણને પરેશાન કરી દે એટલે કોઈ કોઈ હોય છે બધા તો ના હોય કેમ કેવે બધા કામમાં હોય પણ કોઈ કોઈ એમ હોય ને નવરાત પરેશાન કરે
સર તો કર જરા ખ એ
રા છોકરાઓ તો ખબર ન પણ છોકરીઓ હોય છે કે કઉ છું
આતુરતા હોય વાત કરવાની આતુરતા હોય
હા એજ મેં સાંભળેલું છે એટલે તો ત્યાં ના એમ તો જરાકમ કેમ એને સાચવું છું જરાક
સારું લાગે આપ સાથે વાતો કરીને તો તરી લવારી માં કઈ વાર નો નથી હતી એ
હમ
ચ માણસ જ માણસ છે બીજવ
હા પણ આપડે છોકરા છીએ ને એટલે તમે છોકરા છો ને છોકરા ોક સાથે જ કમ્ફર્ટેબલ ને શાંતિથી રહેવાનું એમ બાકીે શું કે આપણે કોઈના ચક્કર માં એમ પડવાનું નહી આજકાલ જમાનો સારો નથી
વા એ બાબત માટે સાચી કીધી.
હમ્મ.
એ બાબતમાં તો વાત સાચી
હા એજ કારણ કે કઈ પણ થશે તો નામ આવી જશે ખ
હા એ તો છે હા એ બી છે કઈ નહ આવે ચાલો જોઈએ હવે હ ચાલોાઈ